હલો.
હા કેમ છો મેમ.
બસ બરાબર બેટા તું કેમ છે?
બસ હું પણ મજામાં.
હમ શું ચાલે છે.
બસ કઈ નહી હમણા.
વાતાવરણ કેવું છે આજે.
વાતાવરણ આજે થોડો તડકો નીકળળ્યો છે બાકી આટ કેટલા દિવસથી અમુક દિવસ વાદળ હોય પછી અમુક દિવસ વરસાદ. થોડો ઘણો પડી જાય પણ બહુ બધો નથી પડ્યો થોડો ઘણો પડ્યો છે.
હા હા. બે ત્રણ દિવસ જ ખાલી પડ્યો હશે બાકી તમારે ત્યાં વરસાદ હજી આ ઘણો ઓછો પડ્યો છે ને આ વખતે.
હા એટલે એકદમ પ્રોપર હજી સુધી નથી આવ્યો. પણ વાદળ હોય છે એટલે અમુક દિવસ થોડું ઘણું પડી જાય. હમ અમુક દિવસ ના બી પડે.
કોલેજમાં એડમિશન થઈ ગયું હશે ને તો જવાનું હશે હવે તમારે.
હા થોડાક દિવસમાં જવાનું છે દસ પંદર દિવસ જ છે. એટલે હમણાં પેકિંગને એવું બધું ચાલે છે.
હમ હમ હા કપડા ને બધું લઇ જવાનું હોય સાથે સાથે સાથે. હોસ્ટેલમાં કે પછી પી. જી માં રેવાનું હોય એટલે બીજું સામાન પણ તમારે તૈયારી કરવી પડતી હશે ને નઈ તેની
હા એટલે ત્યાં મારે હોસ્ટેલમાં જ રેવાનું છે કેમ્પસ છે કોલેજ ન એનામાં.
હમ.
એટલે એની બધી તૈયારી કરવાની છે ને. ઓગસ્ટમાં ચાલુ થઈ જશે પછી.
હા બરાબર બરાબર આજકાલ તો ઓનલાઈન રિપોર્ટિંગ હોય છે ને? વેરીફીક
હા એટલે અહ હા એટલે પેલા તમારે રજિસ્ટર કરાવનું હોય એનામાં.
હા.
પછી એટલે વેબ એલોકોની પોર્ટલ હોય એના પર પછી એનાથી તમને સીટ મળે.
હા.
અને પછી એના થ્રુ તમને ડોક્યુમેન્ટ મોકલવાના હોય પેલા ઓનલાઈન. પછી ત્યાં જઈને ઓફલાઈન બી એલોકોને ઓરિજનલ ડોક્યુમેન્ટ બતાવાના હોય. ને પછી એલોકો વેરીફાય કરીને તમને સીટ કન્ફર્મ આપી દે.
અચ્છા બરાબર અને હોસ્ટેલ અરે શું કહેવાય કોલેજમાં એડમિશન લઈ લીધું હોય પછી એડમિશનની સ્લીપ લઈ અને પછી હોસ્ટેલમાં એડમિશન લેવાનું એવી જ રીત નું હસેને.
હા હા એ પછી એ વસ્તુ હોસ્ટેલમાં લઈ જવાની પછી એ લોકો રૂમ આનો અલોટ કરે. સિંગલ ઓક્યુપેન્સી વાળા બી હોય પછી અમુકને અહ ડબલ ઓક્યુપેન્સી હોય અને મલ્ટિપલ ઓક્યુપેન્સી બી હોય.
હા હા બરાબર હા હા. ઓકે ઓકે સારું અને સાથે સાથે બીજી બધી ફેસિલિટી પણ હશે ને તમારા કેમ્પસમાં? જેમ કે કેન્ટીન બેંક પોસ્ટ ઓફિસ.
હા એ બધું પછી સ્પોર્ટસ ફેસિલિટીસ બી છે અને લેબ સસે ને એવું બધું ઘણું બધું છે.
અચ્છા હા સ્પોર્ટ્સ માટે એનું પણ સારું બધું છે ને, ત્યાં વોલીબોલ પછી ફૂટબોલ ક્રિકેટ પછી ટેનિસ અહ પછી ટેનિસ કોર્ટ છે, હા
હા, બધા જ સ્પોર્ટ્સ ના ગ્રાઉન્ડ છે એટલે સારું. પડશે ત્યાં પણ એમ.
હા, બરાબર છે. અને સાથે સાથે ત્યાં પછી ગ્રોસરી સ્ટોર એટલે કે નાનું મોટું કઈક ખરીદ હોય, તો એના માટેનો સ્ટોર પણ છે. પછી અહ એસ બી આઈ ની બેંક નું બ્રાન્ચ પણ છે, લગભગ ત્યાં. નાની ડિસ્પેન્સરી છે અને ફેસિલિટી પણ છે, હોસ્ટેલમાં.
હા, શુ પૂછયુ?
લોન્ડ્રી ફેસિલિટી છે ને, હોસ્ટેલમાં?
હા લોન્ડ્રી ની ફેસિલિટી બી છે.
અચ્છા બરાબર હા એટલે સારું છે, તો ચાલો હવે પેલાના જમાનામાં તો એવું હતું, કે લોન્ડ્રી ને એવું બધી ફેસિલિટી તો હતી જ નહી, હોસ્ટેલમાં રહેતા છોકરાઓ કે છોકરીઓ હોય એ લોકોએ પોતે જાતે જ બધું કરવું પડતું હતું, તમારે એ લોકોને હવે ઘણી સારી ફેસિલટ ળી હોસ્ટેલો મળતી હોય છે, એટલે સારું છે.
હા એટલે હજી એનામાં પણ કેટલું ઇન્ક્લુડેડ છે, બધું હજી નથી ખબર ને ત્યાં જઈને પડશે એનું.
હા, બરાબર છે. હા પણ તેમ છતાં કેવું છે કે આમ અહ કપડા ધોવાના પછી સુકવવાના એ બધી મગજ મારી હવે પેલા જેવી નહી. અમારા જમાનામાં તો એવું હતું કે. હા, ઘણું બધું કરવું પડતું ભણવાનું. પણ, સાથે સાથે કામ પણ કરવાના. ગરમ પાણી તો આવતું જ ના હોય, ઠંડા પાણીથી ના આવવું પડે. તમારે બધાને તો કેવું ઇલેક્ટ્રિક ગીઝર હોય કે, પછી એ રી વ્યવસ્થા કોલેજ તરફથી આપવામાં અરે હોસ્ટેલ તરફથી પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. એટલે સારું છે, એમ.
હા, એટલે હવે તો એમ પણડું સોલર વોટર હીટર ને એવું બધું હોય, તો એના થ્રુ જ બધું થઇ જતું હોય છે, એમ.
હા, હા, બરાબર બરાબર ના એટલે સારું છે.
એટલું બધું ના જાયું કેમ કે, એના માટે બી સોલાર પેનલ્સ નખાવેલી હોય, કોલેજ વાળાઓ તો એનાથી ટેન ટ્વેન્ટી ફોર સેવન ઓલમોસ્ટ કંઝમસીટી રહેતી હોય.
બરાબર છે. અને તમારે ત્યાં તો હવે કોલેજમાં અને હોસ્ટેલમાં પણ વાઈફાઈ ની સુવિધા તો હોય ને?
હા, વાઈફાઈની સુવિધા અમુક જગ્યાએ થોડું વીક હશે પણ, હા ફેસિલિટી તો હોય, હોસ્ટેલમાં બી અને કોલેજમાં બી.
હમ હમ પછી તમારા કેમ્પસમાં ત્યાં ટુ વ્હીલર છે કે, પછી સાયકલથી જ ફરવાનું હોય.
ના ના અમારે કેમ્પસ માં ખાલી સાયકલ ફરવાનું છે. હા એટલે કોઈને પણ ટુવ્લર અથવા ફોર વ્હીલર પણ નહી, એ બંને વસ્તુ અલાઉડ નથી.
હા હા બરાબર અને બીજું એ કતી હતી કે, તમારે ત્યાં લગભગ એવું પણ સાંભળ્યું છે કે તમારા કેમ્પસમાં બોઈઝ હોસ્ટેલ છે, ગર્લ્સ હોસ્ટેલ છે, મેરિડ માટેની પણ હોસ્ટેલ છે. અને ગેસ્ટ હાઉસ પણ સારું એવી સુવિધા આપે છે ને?
હા, એટલે ટોટલ લગભગ દસ અથવા અગિયાર હોસ્ટેલ્સ છે એનામાંથી સાત બોયઝ હોસ્ટલ છે.
હા
એક ગર્લ્સની હોસ્ટેલ છે એક જે મેરીડ લોકો હોય જે માની લો એમટેક અથવા પીએચડી માટે આવતા હોય એ લોકોના ઘણા બધા ના લગ્ન થઈ ગયા હોય તો એ લોકો માટે હોય છે અને અમુક ના પેરેન્ટસ અમુક વાર કઈ મળવા આવ્યા હોય કે જયારે મૂકવા આવે ત્યારે તો એક હોસ્ટેલની ફેસિલિટી એ લોકો માટે બી છે.
અચ્છા બરાબર બરાબર હા એટલે એ પણ માની લો કે આવ્યા હોય તો એ લોકોને પણ રહી શકે એક બે દિવસ કારણ કે ઘણી બધી વાર
તો હોસ્ટેલમાં એ લોકો માટે હોય ફેસિલિટી.
હા બરાબર હા હા.
હા સારું સારું અને દરેક હોસ્ટેલ જે હોય એ હોસ્ટેલના મેસની ફેસિલિટી તો ત્યાં એ હોસ્ટેલની દરેક મેસ અલગ હોય ને?
હા એટલે ઇન્ડિવિજુઅલી છોકરાઓની અને એક પેલું સિનિયર્સ ને એ બધા એક કમિટી ટાઈપ નું બનાવી ને એ લોકો જ દર બે અઠવાડિયામાં એક વાર મેન્યુ ને એવું બધું નાખે. કરે અને ઇન્ડિવિજુઅલી જ બધી હોસ્ટેલ વર્ક કરતી હોય.
હા
હ એટલે એવું બધું ચાલે છે.
બરાબર અને મેનુ તો લગભગ સીઝનલ જે રીતનું ચાલતું હોય એ પ્રમાણે ફેરફાર થતો રહેતો હશે ને એમાં?
હા હા એટલે જે સિઝન પ્રમાણે મળતું હોય અવેલેબલ હોય એ પ્રમાણે લોકો મેન્યુ ડિસાઈડ કરી લે.
બરાબર હા અને આ તમારા કેમ્પસમાં તો લગભગ એવી રીતનું પણ છે ને કે અ હોસ્ટેલો ઘણી બધી છે. તો ઇન્ટર હોસ્ટલ એક્ટિવિટી પણ સ્પોર્ટ્સની એક્ટિવિટી કે બીજી કલ્ચરલ એક્ટિવિટી પણ રહેતી હોય છે ને?
હા એટલે ઈન્ટર હોસ્ટેલ બી હશે પછી ઇન્ટર કોલેજ બી હશે વચ્ચે વચ્ચે. વરષમાં એકવાર અને વરષમાં બે મેજર એક ઇવેન્ટસ બી થતા હોય છે એક ટેક ફેસ્ટ થતો હોય ને એક કલ્ચરલ ફેસ્ટ થતો હોય છે. તો એનામાં પણ ઘણી મજા આવે એવું છે.
અચ્છા બરાબર હા હા સારું સારું એટલે કોલેજ લાઈફ માટે હવે પૂરેપૂરો પ્રિપેર ને?
હા હા બસ હવે થોડાક દિવસોમાં જવાનું છે.
હા બરાબર બરાબર સારું એટલે આ બધી વસ્તુ કેવું હવે જીવનમાં પોતાની જાતે બધું કરવું પણ જરૂરી છે અને શીખવું પણ જરૂરી છે. એટલે હોસ્ટેલ લાઈફ જીવીએ તો હા કેમ બધું અ મેનેજ કરવાનું એ પણ ઘણું બધું શીખવા મળે ભણવાની સાથે સાથે સાથે ઘરે બેઠા તો કેવું કે મમ્મી પપ્પા બધું કરી દેતા હોય. એટલે આપણે બીજી બધી વસ્તુ માં આપણને ધ્યાન આપવાની જરૂર પડી જ ના હોય ને. એટલે હવે એમ થાય કે હા હોસ્ટેલમાં અ બધું પોતાની જાતે મેનેજ કરતા કરતા આપણેે ભણવાનું પણ છે. અને સાથે સાથે સીજીપીએ સ્કોર હોય ને તમારા લોકોનો તો?
હા સીજીપીએ.
હા હા એટલે સીજીપીએ સ્કોર પણ મેન્ટેન કરવો જરૂરી છે ને?
હા એટલે પણ એ ભણવાનું એનામાં આવી જાય સીજીપીએ ને એ બધું. ઓવરઓલ એકેડેમિક્સના રિલેટેડ હોય બધું.
અચ્છા બરાબર બરાબર. સારું સારું બીજું થોડું-ઘણું કઈ નાનું મોટું કઈક વસ્તુઓ બનાવતા શીખ્યા હોય કે? એટલે એટલે અચાક કોફી કે પછી મેગી એવું બધું બનાવતા આવડે છે?
હા એટલે થોડું ઘણું આવડી જાય નોર્મલ એટલું અ વધારે નઈ પણ હા જરૂર પડે ત્યારે બનાઈ લઉ.
હા બરાબર કારણ કે કેવું છે કે હોસ્ટેલમાં ઘણી વાર આપણને અ એ સગવડો અવેલેબલ હોય તો આપણે પોતાની જાતે મેગી બનાવીને ખાઈ લેતા હોય કે એવી રીતનું થતું હોય તો પછી સારું પડે એમ મેગીને એવું બનાવતા આવડતું હોય આપનને તો.
હા એટલે બેઝિક બેઝિક તો બધું આવડે છે અને એમ તો એટલી કઈ વાંધો આવે એવું લાગતું નથી પણ તો બી આવે તો પછી હું મેનેજ કરી લઈશ એતો.
બરાબર છે સારું સારું સારું ચલો. જીવનમાં એટલે હવે એક સ્કૂલ લાાઈફ પૂરી થઈ હવે કોલેજ લાઈફ ચાલુ થવાની અને એ પણ બહુ સારી કોલેજમાં એડમિશન મળ્યું છે બહુ સારી યુનિવર્સિ સીટી છે એટલે એના માટે આમ કેવું કે જીવનમાં હવે આટલું એક, બેચલર ડિગ્રી અ ક્લિયર કરી એટલે પછી બઉ સારી લાઈફ ફ્યુચર સામે રાહ જોતું ઉભું હોય એવું લાગી રહ્યું છે અત્યારે તો, અને હા પણ અત્યારે આજે એવું પણ ખરું કે માસ્ટર્સ ની ડિગ્રી લગભગ કરવી જરૂરી હોય છે. તો બેચલરની ડિગ્રી પછી માસ્ટર્સની ડિગ્રી પણ સાથે સાથે ભણતા ભેગું ભણી જ લઈએ. તો એ આપણને પણ સારું પડે ને
હા એટલે એ પેલ્લાતો હમણાં બૅચલર્શ પર ધ્યાન છે પછી જો કરવા જાય ઇન્ટરેસ્ટ આવે તો પછી કયામાં માસ્ટર્સ કરવું છે તે પછી વિચારીશ એમ
હા હા બરાબર સારું ચાલો, જીવનમાં આગળ નવા એક પડાવ માટે ઓલ ધ બેસ્ટ પછી પાછા વાત કરીશું. ઓકે હા ચાલો
હા ઓકે ઓકે હા બાય
બાય